હલો.
હેલો કેમ છો?
મજામાં તમને મારું અવાજ જાય છે તમે કેમ છો?
હા અવાજ આવે છે હું પણ મજામાં છું તો મેં તમને એવું કેતી હતી કે આજે આપણે કયા વિષય પર વાત કરીશું
તો આજે આપણે સોશિયલ મીડિયાના પ્રભાવ ઉપર વાત કરીશું તો સોશિયલ મીડિયાનો પ્રભાવ આજના યુગમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે કેવી રીતે લોકોના જીવન પર અસર કરી રહ્યો છે તો એના વિશે આજે આપણે વાતો કરીશું તો સોશિયલ મીડિયા એ આજના યુગમાં આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ દ્વારા લોકો એકબીજા સાથે ઝડપી જોડાઈ શકે છે સોશિયલ મીડિયાએ સંચાર શિક્ષણ વ્યવસાય અને મનોરંજનના ક્ષેત્રોમાં મોટો બદલાવ લાવ્યો છે તેના કારણે ઘણા ફાયદા છે પરંતુ કેટલીક ખામીઓ પણ છે સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે દૂર રહેતા મિત્રો અને સગા સંબંધીઓને સાથે સંપર્કમાં રહેવું સરળ બન્યું છે સગા સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવું અને તેમની સુખ દુખની વાતો સાંભળવું એ પણ સરળ બન્યું છે કોઈ પણ માહિતી અથવા સમાચાર થોડી સેકન્ડોમાં સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે વિદ્યાર્થીઓ માટે પણ સોશિયલ મીડિયા ખૂબ જ ઉપયોગી છે તેઓ શૈક્ષણિક વિડીિયો ઓનલાઈન કોર્સ અને વિવિધ પ્રકાર ની માહિતી સરળતાથી મેળવી શકે છે વ્યવસાય ના ક્ષેત્રમાં પણ સોશિયલ મીડિયા ન મહત્વ વધ્યું છે નાના વેપારીઓ પોતાના ઉત્પાદકોની જાહેરાત કરીને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકે છે ઘણી કંપનીઓ સોશિયલ મીડિયા દ્વારા માર્કેટિંગ કરે છે ઘણા લોકો સોશિયલ મીડિયા પરથી જ કમાણી પણ કરે છે જેમ કે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર અને કોન્ટેન્ટ ક્રિએટર મનોરંજન માટે પણ સોશયલ મીડિયા એક લોકપ્રિય સાધન છે લોકો ગીત સાંભળે છે વિડીયો જોુએ છે રમૂજી પોસ્ટ વાંચે છે અને પોતાનો સમય આનંદ થી પસાર કરી છે નવી કળા અને પ્રતિભાના કારણે પણ સોશિયલ મીડિયા દ્વારા ઓળખ મળે છે. જોકે સોશિયલ મીડિયાના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ છે, ઘણા લોકો તેનો વધુ પડતો ઉપયોગ કરે છે જેના કારણે સમયનો બગાડ થાય છે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરે તો તેમના પરિણામ પર અસર પડી શકે છે, વધુ પડતો ઉપયોગ માનસિક તણાવ, ચિંતા અને ઊંઘની સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે, સોશિયલ મીડિયા પર ખોટ ટી માહિતી અને અફવાઓ પણ ઝડપથી ફેલાય છે કેટલીક વાર લોકો સાચી તપાસ કર્યા વગર માહિતી શેર કરે છે, જેના કારણે સમાજમાં ગેરસમજ ઉભી થાય છે, સાયબર ક્રાઈમ ઓનલાઈન ઠગાઈ અને વ્યક્તિગત માહિતીની ચોરી જેવી સમસ્યાઓ પણ વધી રહી છે યુવાનો પર સોશિયલ મી ડિયાનો વિષય પ્રભાવ પડે છે તેઓ ઘણી વાર અન્ય લોકોના જીવન સાથે પોતાની સરખામણી કરે છે. જેના કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે, તેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો જરૂરી છે, અંતમાં કહી શકાય છે કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે તે નો યોગ્ય ઉપ યોગ કરવામાં આવે તો તે શિક્ષણ માહિતી તી અને વિકાસ માટે ખૂબ લાભદાયક બની શકે છે પરંતુ તેનો અતિરેત નુકસાનકારક સાબિત થઈ શકે છે તેથી દરેક વ્યક્તિએ સોશિયલ મીડિયાનો સંતુલિત અને જવાબદારી પૂર્વક કરવો જોઈએ લાભ લઈ શકીએ છીએ અને તેની ખામીઓથી પણ બચી શકીએ છીએ તો હવે તમે બતાવ કે તમને સોશિયલ મીડિયા ઉપર શું કહેવું છે અને તમે સોશિયલ મીડિયા નો કઈ રી તે ઉપયોગ કરો છો તમે તેમને અહ સારા કામમાં ઉપયોગ કરો છો કે ફક્ત ટાઈમપાસ માટે જ તેનો ઉપયોગ કરો છો તો મને તમારાથી જાણવું છે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરો છો?
હા ચોક્કસ તમે જે માહિતી આપી એ ખુબ જ સરસ માહિતી આપી કે સોશિયલ મીડિયા જેટલું સારું છે આપણી માટે એટલું જ ખરાબ પણ છે અને તમે જે સોશિયલ મીડિયા વિશે જે પણ વાત કરી એ ખૂબ જ સરસ વાત કરી અને હું તો મારા સોશિયલ મીડિયાની ઉપયોગ બંને રીતે કરું છું ફ્રી હોય ફ્રી હોઉ ત્યારે ટાઈમપાસ માટે પણ કરી નાખું અને જયારે કામની જરૂર પડતી હોય ત્યારે હું તેનો પણ ઉપયોગ કરી નાખું એટલે કે સ્ટડી ના રિલેટેડ આપને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપને કેટલું બધું મેળવી શકીએ છીએ ઓ ઓનલાઈન ઓનલાઈન આપણે લેકચર અટેન્ડ કરી શકીએ છીએ પછી સોશિયલ મીડિયા ઉપર આપને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો એ પણ આપણને સરળતાથી નેટ ઇન્ટરનેટ દ્વારા મળી શકે છે તો સોશિયલ મીડિયા તો ખૂબ જ સારું છે પણ તેની સાથે કેટલીક ખરાબ ખરાબ પણ આદતો પણ છે જેમાં ખરાબ વસ્તુઓ પણ છે જેમાં ઘણી બધી વસ્તુઓ છે જેમ કે માહિતીનું માહિતીનું ઝડપી આદાન પ્રદાન થાય તે આપણા માટે ખૂબ જ સારું છે. દુનિયાના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને સમાચાર પગભર માં આપણા સુધી પહોચી ચી જાય છે, શિક્ષણ અને જ્ઞાનની વાત કરીએ તો યુટ્યુબ અને અન્ય શૈક્ષણિક પ્લેટફોર્મ દ્વારા, વિદ્યાર્થી ઘર બેઠા કોઈ પણ વિષય પર મફત મફતમાં અને ખૂબ ઓછા ખર્ચે શીખી શ શકે છે અને વ્યાપાર અને રોજગારની વાત કરીએ તો નાના નાના વેપારીઓ અને કલાકારો પોતાની પ્રોજેક્ટ કે કળાને ડિજિટલ માર્કેટિંગ દ્વારા લાખો લોકો સુધી પહોંચાડીને સારો નફો કમાઈ શકે છે. પ્રતિભા પ્રદર્શન ગાય એટલે કે ગાયન, નૃત્ય, ચિત્રકામ કે અભિનય જેવી કળા ધરાવતા અન્ય લોકો ધરાવતા સામાન્ય લોકોને મોટા ગોડ ફાધર વિના પોતાનું હુનર બતાવી પ્લેટફોર્મ મળ્યું છે. એવી જ રીતે સોશિયલ મીડિયા આ ઘ આવી રીતે આપણને ઘણી બધી ઉપયોગી એ રીતે ઉપયોગી છે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર આપણે આપણી પોતાની કૃતિઓ આપણને જે આપણ ને આપણામા જે સ્કિલ હોય એ આપણે બતાવીને પણ આપણે ઘણું બધું આગળ કરી શકીએ છીએ અને તેવી જ રીતે જો વાત કરીએ તો સોશિયલ મીડિયા પર કેટલાક નકારાત્મક પ્રભાવો પણ છે જેમાં કે સમયનો બગાડ કલાકો સુધી રીલ્સ જોવી શોર્ટ વિડીયો જોવા પોતાની કિંમતી સમય વેડફી નાખે એ જેનો કેરીયર બનાવવામાં થઈ શકતો નથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર. મોડી મોડે સુધી સ્ક્રીન પર સ્ક્રીનની સામે બેસી રહેવાથી આંખો બગડ નબળી પડે નબળી પાડવી અનિદ્રા ડિપ્રેશન અને એકલતા જેવી માનસિકત બીમારીઓ એકલતા જેવી માનસિક બીમારીઓ વધતી જાય છે અને એના કારણે ભારતમાં ડિપ્રેશનનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે કારણ કે લોકો રાતો રાત જાગે છે અને સોશિયલ અ ર રાતોરાત પેલી સ્ક્રીનની સામે બેસી રહે છે અને જેના કારણે તેઓને આંખ નબળી, અનિદ્રા, ડિપ્રેશન જેવી અનેક પ્રકારની માનસિક બીમારીઓ વધતી જાય છે આભાસી સંબંધો અને સામાજિક અંતર લોકો સોશિયલ મીડિયા ઉપર હજારો મિત્ર મિત્રો ધરાવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં પરિવાર કે સાચા મિત્રો સાથે બેસવાનો સમય તેમની પાસે હોતો નથી આ આ પણ એક બહુ ખરાબ વાત છે એવું કહી શકાય છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર આભાસી સંબંધો અને સામાજિક અંતર પણ ખૂબ જ જરૂરી છે જો આપણા સોશિયલ મીડિયા પર ખુબ જ બધા ફ્રેન્ડ હશે અને વાસ્તવિક જીવનમાં ન હશે તો આપણને જારે પણ કોઈ મુશ્કેલી આવશે ત્યારે આપણને સોશિયલ મીડિયા વાળા ફ્રેન્ડ નથી કામ આવતા પરંતુ જે આપણા સાથે બેસેલા હોય છે ને એ જ મિત્ર કામ આવે છે એવી જ રીતે સાયબર ક્રાઈમ અને અફવાઓ કેટલી વાર સોશિયલ મીડિયા ઉપર ખોટી ખોટી ખોટી અફવાઓ ખૂબ જ ઝડપે ફેલાય છે જેનાથી થી સમાજમાં અશાંતિ પેદા કરે છે આ ઉપરાંત હે હેકિંગ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે. જેના કેટલાક લોકો પોતાના પૈસા પણ ગુમાવી દે છે યુવા પેઢીઓ પર સોશિયલ મીડિયાની અસર ખુબ જ સૌથી વધુ જોવા મળે છે કારણ કે શાળા અને કોલેજ ના વિદ્યાર્થીઓ ખાસ એનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે સોશિયલ મીડિયાના વધુ પડ તા ઉપયોગને કારણે તેમની એકાગ્રતા ઘટે છે, અને ભણવામાં મન ભણવામાંથી મન હટી જાય છે, લાઇક્સ અને કોમેન્ટ જેવા ઘેલછામાં યુવાનો ક્યારેય પોતાની અજીબો ગરીબ વર્તન કરવા લાગે છે, કે તેમને માનસિક પરિપક્વતાને નુકસાન પહોંચાડે છે, અને તેવી જ રીતે કેટલીક વાર તો કેટલાક છોકરાઓ તો ગાંડા પણ થઈ જાય છે, ફોનનો યુઝ કર્યા ફોનનો યુઝ કર્યા જ કર્યા જ કરે ને તચ તેના કારણે તેઓ ગાંડા પણ થઈ જાય છે. અને અંતમાં તો હું બસ એટલું જ કહું છું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણને જરૂર હોય ને ત્યારે જ આપણે કરવો જોઈએ, એનો વધારે પડતો ઉપયોગ કરવાથી આપણને ઘણા બધા એમના નુકસાન થઈ શકે છે. તો તમે શું કહેવા માંગો છો આના ઉપર?
છે એ જે તમે મારા સાથે ચર્ચા કરી છે તો એ બાબ બતો અને ચર્ચાઓ સા ચી છે, કે સોશિયલ મીડિયાનો જેટલું બને તેટલું આપણને અહ સમયસર તેનો ઉપયોગ કરવો જોઈએ. સોશિયલ મીડ ડીયા એ માત્ર અહ મોજ શોક માટે જ નહીં, પરંતુ જરૂરી કામ માટે પણ એક પ્લેટફો ફોર્મ બની શકે તેના માટે આપણને પ્રયત્નો કરવો જરૂરી છે. સોશિયલ મીડિયા એ આજના સમયનો સૌથી મોટો એવો અહ એક પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો કલાકો સુધી પોતાનો સમય વિતાવે છે. તો અંતે હું તમારાથી આભાર કહેવા માંગ છું કે તમે તમાર કિંમતી સમય ફાળવીને મારી સાથે સોશિયલ મીડિયા પર આટલી બધી ચર્ચા વિચારણાઓ કરી છે, તો આપનો આભાર.
તમારો પણ ખૂબ-ખૂબ આભાર. તમે પણ મને ખૂબ જ સારી માહિતી આપી.